મારો અવાજ ક આવે છે
હા આવે છે
કેમ છો મજામાં
ચલો ને આપડે આજે એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરીએે બહુ દિવસ થવી ગયા છે તો કે પરિવારમાં સંબંધોનું શું મહત્ત્વ છે.
હ આ તો છે ને ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ વિષય છે પરિવારના સંબંધો વ્યક્તિના જીવનમાં ખૂબ મોટો ભાગ ભજવે છે.
હા બિલકુલ અને માણસ જન્મથી લઈને જીવનના દરેક બધામાં જ પરિવાર સાથે જોડાયેલો હોય છેને
હા પરિવાર આપણને પ્રેમ હૂફ અને સુરક્ષાને ઓળખ પણ આપી જ છે
હા તો ચલો ને સૌથી પહેલા તો માતા પિતા અને સંતાનના સંબંધ વિશે વાત કરીએ આપણેે
હા માતા પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ તો ખૂબ પવિત્ર હોય છે માતા પિતા બાળક માટે ઘણા બલિદાન આપે છે.
બિલકુલ સાચી વાત છે અને તેઓ બાળકને સારા સંસ્કાર શિક્ષણ અને માર્ગદર્શન પણ આપે છે.
હા બાળકો પણ મોટા થાય પછી માતા પિતા તેનો આદર કરે અને તેમની સંભાળ રાખે તે ખૂબ જરૂરી છે.
એટલે જ ને આજે કેટલાક બાળકો પોતાના કરિયર અને વ્યસ્ત જીવનમાં કેટલાક વ્યસ્ત થઈ જાય છે કે જેમાં માતા પિતાને માટે બિલકુલ સમય કાઢી જ નથી શકતા ને
હા પણ માતા પિતા સાથે થોડો સમય પસાર કરવો પણ તેમના માટે ઘણી મોટી ખુશી હોય છે.
બિલકુલ બિલકુલ તમારી તો સાચી વાત છે તો ચલો ને આપણે એક બીજો આમ કેવાય ને કે ભાઈ અને બહેન ના સંબંધ વિશે પણ વાત કરી લઈએ.
ભાઈ બહેન નો સંબંધ ખૂબ અનોખો હોય છે તેમાં પ્રેમ પણ હોય છે અને નાની મોટી તકરાર પણ હોય છે.
હા જેમ કે જોવા જઈએ તો બાળપણમાં આપણે ઘણી વાર ઝઘડા પણ થતા હોય છે પણ મુશ્કેલીના સમયમાં સૌથી પહેલા તો ભાઈ કે બહેન જ સાથે ઉભા રહેાય છે ને
બિલકુલ ભાઈ બહેન વચ્ચેની સમજણ અને લાગણી જીવભર સાથે રહે છે.
હા અને રક્ષાબંધન જેવા તહેવારો પણ આ સંબંધને એક વધુ મજબૂત બનાવે છે ને.
હા આ સંબંધમાં છે ને. મિત્રતા ન પણ આમ સુંદર સ્પર્શ હોય છે.
બિલકુલ સાચી વાત છે તો ચલો આપણે દાદા દાદી અને આપણે કેવાય ને પુત્ર અને પુત્રી ના સંબંધ વિશે પણ તમારું શું માનવું છે.
મને લાગે છે કે આ સંબંધ સૌથી મધુરામ સંબંધોમાંથી એક છે.
અ મને સમજાવી શકશો.
હા કારણ કે દાદા દાદી પાસે અનુભવ હોય છે. અને તેઓ બાળકોને વાર્તાઓ સં. અને જીવનને પણ આમ પાઠ શીખવે છે.
હા અને જોવા જઈએ તો ઘણી વાર તો બાળકો જે વાત, માતા પિતા ને નથી કહી શકતા. એ દાદા દાદી સાથે શેર કરી દે છે ને.
હા અને દાદા દાદી પણ પોતાના પૌત્ર પુત્રને સાથે સમય પસાર કરે અને ખુશ રહે છે.
હા બિલકુલ સાચી વાત છે અને તમારા માટે સંબંધોમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ કઈ છે.
મારા માટે તો પરસ્પર આદર.
અને હું પણ આમ સહેમત જ છું આ તમારી વાતથી કે જો આદર હોય તો સંબંધો મજબૂત બને છે ને.
હા ઉંમરમાં મોટા હોય કે ના ના દરેક વ્યક્તિને સન્માન મળવું જ જોઈએ.
અને આદર વગર તો પ્રેમ પણ લાંબા સમય સુધી આમ ટકી શકતો નથી ને?
હા, બિલકુલ.
અને તમે વિશ્વાસ વિશે શું કેહેશો તમે?
આધાર જ હોય છે.
હા, જેમ કે જો પરિવારના સભ્યો એકબીજા પર વિશ્વાસ રાખે તો ઘણી સમસ્યાનો ઊભી જ નથી થવા દેતાને.
હા, એ તો છે જ ને તમારી વાત બિલકુલ સાચી.
હા, અને વિશ્વાસ આમ બનાવો ઘણો સમય લાગે છે પણ તૂટતા માટે થોડીક જ આમ કેહેવાય ને કે, વાર નથી લાગતી વિશ્વાસ તૂટતા.
હા, મને લાગે છે કે આજના સમયમાં સંવાદનું મહત્ત્વ ઘણું વધી ગયું છે.
હા, બિલકુલ અને મોબાઈલ અને સોશિયલ મીડિયા ના કારણે લોકોને એક ઘરમાં હોવા છતાં પણ ઓછી વાત કરે છે ને.
હા, આ કારણે કે કેટલીક વાર છે ને ઘર સમજણ આમ ગેરસજણ ઉભી થઈ જાય છે.
હા, અને જો લોકો ખુલ્લા મનથી વાત કરે તો ઘણા આમ મતભેદ દૂર થઈ શકે ને.
હા, સંબંધોને મજબૂત બનાવવા માટે રોજ થોડો સમય સાથે બેસવુ જોઈએ.
બિલકુલ સાચી વાત છે અને શું તમને લાગે છે કે, દરેક પરિવારમાં મતભેદ થાય છે?
હા, આ સ્વાભાવિક છે જયારે ઘરે લોકા હોય ને ત્યાં અલગ અલગ વિચારો હોય જ.
તો પછી મતભેડનો ઉકાળ, કેવી રીતે લાવો પડે?
હા, હું પણ આમ ઉકેલ ત્યારે આવે જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
હા, જેમ કે શાંતિથી વાત કરીને એકબીજાને વાત સાંભળીને પણ આમ તમે જેમ કીધું કે ઉકાળાય શકે.
હા,. સાચી વાત યુવા અને વૃદ્ધ. પણ અ પેઢીની આમ વિચારધારા બધું જુદું હોય ને એટલે
હા, બિલકુલ સાચી વાત છે ને યુવા અને વૃદ્ધ પેઢીને વિચારધારામાં પણ ઘણો આમ તફાવત હોય છે ને.
હા, તો પણ આપણે બધાને કેમનું સાથે રાખવું, કેમનું આમ સારી રીતે વાત કરવું એ આવડવું જોઈએ.
અને કેટલીક વાર તો માતા પિતાને લાગે કે બાળકોને તેમની વાત નથી સાંભળતા અને બાળકોને કઈ લાગે કે માતા પિતા તેમની સમજતા નથી પણ તો અંતર કેવી રીતે આમ ઘટ અટાવી શકાય.
હા, એ તો છે જ કે હવે એજ ગેપ આવે અને બધાનું વિચારધારણા જુદી હોય એટલે એવું લાગવું જરૂર છે પણ સાથે બેસીને વાતને શોર્ટ કરવી એના કન્ફ્યુઝન દૂર કરવા એ જરૂરી છે.
બિલકુલ તમારી તો સાચી વાત છે કે, આવી રીતે ઉકેલ તો આવી જ શકે અને જોવા જઈએ તો આજકાલ તો ટેકનોલોજીનો સંબંધો ને મજબૂત પણ બનાવી શકે ને અને નબળા પણ બનાવી શકે.
હા, એ તો છે આમ એના બધા રીતે આમ જોવા જઈએ તો ફાયદા પણ છે અને નુકસાન પણ છે કે ટેકનોલોજીમાં બહુ અંદર જતા રહીએ તો આપણે દૂર થઈ જઈએ આપણા ફેમિલીથી પણ આપણને એવું ના હોય. પૂલ ન થઈ શકે.
હા, બિલકુલ તમારી તો સાચી વાત છે અને તમારા માટે સુખી પરિવાર માટે શું જરૂરી છે?
સુખી પરિવાર માટે તો આપણે સાથે રોજ બેસવું માતા પિતા દાદા દાદી ભાઈ બહેન વાતચીત કરવી એ બહુ જરૂરી છે.
હા, અને જેમ કે પ્રેમ વિશ્વાસ અને આદર બધું જ આપણે આપીએ તો એકદમમ સુખી પરિવાર રીતે રહી શકાય.
હા, એ તો એ તો બી જરૂરી
હા અને ભૂલો દરેક થી થાય છે પણ એકબીજાને માફ કરતા પણ શીખવું જ જોઈએ ને આપણે સુખી પરિવાર માટે તો
હા, એ તો ખાસ વાત છે કે આપણને એ તો આવડવું જ જોઈએ.
અને ખુશી અને દુઃખ બંનેમાં સાથે રહેવું જ જોઈએ પરિવાર સાથે. તેથી આપણા સાચા સંબંધો હા
હા,. એ તો ઓળખ એનાથી જ મળે ને.
હા, અને આજની તો ચર્ચાથી આપણે શું શીખ્યા તો તમે?
કે, હા કે પરિવાર ના સંબંધો આપણે જીવનની સૌથી મોટી સંપત્તિ હોય છે. પૈસા અને સફળતા મહત્વપૂર્ણ છે. પણ સંબંધો વગર જીવન અધૂરું છે.
હા અને સંબંધોને સમય, પ્રેમ અને સમજણ તો આપવી જ જોઈએ.
હા જો પરિવાર મજબૂત હશે ને તો વ્યક્તિ પણ મજબૂત થઈ જશે. અને વ્યક્તિ મજબૂત હશે ને તો સમાજ પણ મજબૂત જ બનશે.
હા બિલકુલ સાચી વાત છે ને સંબોધોની અસર બાળકો પણ પણ પડે છે ને
હા પડે છે ને બાળકો પર એ અસર
હા અને એટલી કેટલીક વાર આમ નજીકના મિત્રો પણ પરિવારના જેવા જ બની જાય છે ને
હહ પરિવારની વાત જ અલગ હોય પરિવાર સાથે તેનું જોડાણ આમ જન્મથી હોય છે.
અને આ જોડાણને મજબૂત બનાવા માટે પ્રયત્ન પણ કરવા જ પડે ને
હા સંબંધોને સાચવવા માટે સમય અને સમજણ બંને જરૂરી
પરિવારમાં જવાબદારી નું શું મહત્વ છે? થોડુંક જણાવશો મને?
કે દરેક વ્યક્તિની પોતાની આમ કેટલીક જવાબદારીઓ હોય છે.
હા જેમ કે માતા પિતાને સંતાનોને આમ કેહેવાય ને કે આમ એક એક છૂટ જ રાખે છે કે આમ બહુ એ નહી થવા દેતા કકરાટ અને ઝઘડા આમ સાચવીને સંભાળીને અને પ્રેમથી રાખે છે તેથી આમ એક છૂટ જ રહેે છે પરિવાર
હા દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તો ઘણી સમસ્યાઓ એમજ ઓછી થઈ જાય છે. અને ઘણા લોકા છે ને અધિકારની વાત કરે છે પણ જવાબદારી ભૂલી જાય છે. અને આ વાત ખરેખર વિચારવા જેવી છે.
હા તમારી વાત તો સાચી છે. અને તમે શું માનો છો કે પરિવારની સૌથી મોટી તાકાત કઈ છે?
એકતા એ જ સૌથી મોટી તાકાત છે એક એકતા હોયને તો મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિનો પણ આમ સામનો કરી શકાય છે.
ખુબ સરસ વાત કહીને અને મને તો છે ને કોરોનાના સમયની યાદ આવે છે કે ઘણી જગ્યાએ તો પરિવારના સભસ્યો એ છે ને એકબીજાને મદદ કરતા હતા ને
હહ આ સમયે જ પરિવારની અશલી તાકાત જોવા મળી.
અને શું આર્થિક પરિસ્થિતિને સંબંધો પર અસર કરે છે?
હહ અમુક વાર કરે અમુક વાર ના કરે પણ એ કરવું જોઈએ ની આ આર્થિક પરિસ્થિતિને આપણે સંબંધો બગાડવા ના જોઈએ એ આપણે ધ્યાન બહું જ રાખવું જોઈએ.
હા બિલકુલ તમે તો સાચી વાત કહી. અને આજે મને તમારી જોડે આ ટોપિક પર વાત કરીને ખૂબ મજા આવી ગઈ.
મને પણ બહુ મજા આવી. ચોક્કસ ફરી વાત વાત કરીશું.
કરીશું હા